રાધે કૃષ્ણ
ના કેમ છો તમે
કેમ બસ મજામાં તમે કેમ છો
હા હું પણ મજામાં જ છું
હા બાકી ઘરમાં બસ બાકી કઈ નહી બડ્યા હમણાં જ જમીને આડી થઈ હતી તમે શું કરતા હતા
હા બસ હું પણ એ જ ફ્રી થઈ આજે મને તેને છે ને એક મહત્વના વિષય પર વાત કરવી હતી
હા શુ વિષય પર વાત કરવાની હતી તમને મારા સાથે
બસ આ જ ફૂડ વેસ્ટેજ આજકાલ લોકો કેટલું ખાવાનું બગાડ કરી રહ્યા છે ને
હા એ તો છે જ ફુ આપણને ક્યારેય પણ ખોરાક નો બગાડ નહી કરવું જોઈએ આજ કલ દુનિયામાં ખોરાક નો બહુ બગાડ થાય છે હ
તો અને આટલી મોંઘવારીના જમાનામાં આપણે તો અન્નનો એક પણ દાણો બરબાદ નહીં કરવો જોઈએ કેટલી મુશ્કેલી કેલી ધી આપણે કેટલી મહેનત કરીને આપણે અન્ન મતલબ અન્ન ખાવા માટે પૈસા કમાવીએ છીએ
નું મહત્વ સમજવું ખુબ જ જરૂરી છે આપણના જીવનમાં અને આટલી મહેનત થી આપણે પૈસા કમાવીએ અને પછી આ ખોરાક કોઈને પાસે તો કેટલા લોકો તો ભૂખ્યા હોય છે અને બીજી તરફ ખોરાક ફેંકાઈ જાય છે તો દુઃખ થાય આપણને
એક બહુ મોટી ગંભીર સમસ્યા છે લોકો ખોરાક બગાડે છે અને એની અસર વિશે વિચારતા જ નથી
હા એ તો છે જ લોકો બહુ બધી જગ્યા પર લોકો કેટલો બધો ખોરાક વેસ્ટ કરી દે છે જરૂરત પૂરતા વધારે આપણને ખોરાક બનાવવો પણ ન જોઈએ ને કેટલાક લોકો જરૂરત કરતા વધુ ખોરાક બનાવે છે તો એના લીધે એ ખોરાક વેસ્ટ થઈ જાય છે પછી
હા સાચી વાત છે અને કેટલા લોકો પાસે તો ખાવા માટે ખોરાક પણ નથી હોતો અને બીજી બાજુ લોકોને આટલી સરસ સુવિધા મળી ખોરાક મળી છે તો તેમને તેની કદર નથી અને એ લોકો બહાર ફેંકી દે છે છે
હા એ તો સાચી વાત કીધી તમે કે એક સાઈડ તો લોકો ભૂખ્યા મરે છે અને એક સાઈડ જેની પાસે પૈસા છે એ લોકો અ અ ફૂડ વેસ્ટ કરી દે છે અ ખોરાક કેટલો વેસ્ટ કરે છે તો આ બહુ ખરાબ આદત છે આપણને ક્યારે પણ ખોરાક ના બગ કરવો નહી જોઈએ આમ આપણે જોવા જ તો જો હોટલ પર્ડ પાર્ટીમાં તો વધુ વધારે ખોરાક વસ્ટ થાય છે
અ અબ ના બરબાદીના પાછળ ફૂડ વેસ્ટેજના લીધે તમને ખરાબ ખબર છે ગરીબી અને ભૂખમરાને વધારાનું એક કારણ છે
હા એ તો બરાબર કીધું તમે આપણને ખોરાક સાચવીને રાખવો જોઈએ આપણને એમ છે કે ખોરાક વેસ્ટ ના કરવો જોઈએ કેટલા લોકો ભૂખ્યા મરે છે બાપડા
હા તો અને આ એક માત્ર સમાજ માટે જ નહીં પણ મને એવું લાગે કે પર્યાવરણને પણ ખોરાબ કરે છે કેમકે જો ખોરાક બી જાય ત્યારે તેને આપણે કચરામાં ફેંકી દઈએ છેએ અને એમાંથી એક મેથેન્સ નામનો ગેસ ઉત્પન્ન કરે છે તે ગ્લોબલ વોર્મિંગ વધારવામાં ખૂબ મદદ કરે છે
હમ્મ એ તો છે જ પછી આપણના પર્યાવરણ ને કેટલું નુકસાન થાય છે, તો આવું ન કરવું જોઈએ એ આપણની જવાબદારી છે. કે આપણે આ બધી વસ્તુઓને ગંભીરતા. થી અને ખોરાક નો બગાડ ન આ જોએ તો કેટલા ગરીબ લોકો માટે ખોરાકની અછત વધે છે, પછી પાણી અને ખેતીના સાધનો નો બગાડ થઈ જાય છે.
તો સાચું જ છે, ને આપણે એક ખોરાક એક શાક કે રોટલી કઈ પણ લો એને બનાવવા પાછળ પણ આપને કેટલું પાણી વીજળી અને જે આપણે મહેનત કરી એ બધું જ તો ખર્ચ જાય છે.
હા એ પછી આપણને આ ખોરાક વેસ્ટ કરી દે છે, તો બહ ખરાબ આદત છે, એના થી પર્યાવરણ ને પણ બહુ ખરાબ અસર પડે છે. પછી કેટલો કચરો વધે છે, જેમ તમે કીધું અને પ્રદુષણ થાય છે, તો એ આપણની જવાબદારી છે, કે આપણે ખોરાક હોય શકે ત્યાં સુધી આપણને જેટલું જોઈએ કે જેટલું ખાવા પૂરતું છે એટલું જ આપણને અ બનાવવું જોઈએ એને ખાવાનું બગાડ ક્યારે પણ ન કરવું જોઈએ.
હા બિલકુલ એટલે તો જો આપણે ખોરાક બગાડીએ તો જેમ મેં કીધું કે એક ખોરાક બનાવવા પાછળ આપણને કેટલું વીજળી પાણી આપણી મહેનત બધું જ લાગે છે તો આપણે ખોરાક આવી રીતે વેસ્ટ કરીએ તો આ બધા પણ આપણે બગાડ કરી રહ્યા એક બાજુ
હા એ તો સાચી વાત કીધી તમે કે ભાઈ આપણને એ બધા નો પણ બગાડ કરી રહ્યા છે, ગેસ બગડે છે પછી પાણી વેસ્ટ થાય છે, કેટલી બધી વસ્તુઓ વેસ્ટ થાય છે.
તો અને આપણે જ્યારે કશે પણ રેસ્ટોરન્ટમાં હોટલમાં જમવા જઈએ ને તો મારા મતે તો આપણને જેટલું મતલબ આપણે ખાવું હોય ને એટલું મર્યાદિત ઓર્ડર જ આપણે કરવું જોઈએ હા જો એ એ આપણે ફિનિશ કરીએ પછી જ બીજો ઓર્ડર ઓર્ડર આપણે આપવો જોઈએ એક સાથે ઘણી બધી નહીં મંગાવવી જોઈએ.
હા એ તો છે, જ આપણને જેટલું જોઈએ એટલું જ ખોરાક બનાવવું જોઈએ અને બ મંગાવવું જોઈએ હોટલમાં હોટલમાં આપણને જેટલી ખાવાની કેપેસિટી છે, એટલું જ કોઈ લોકો તો બેસીને બધું જ ઓર્ડર કરી દે છે. પછી એમનાથી ખવાય નહી અને એ કેટલો વેસ્ટ થાય છે, તો ભાઈ એ બહ ખરાબ આદત છે, લોકોની.
તો લોકોની આવી ટેવને લીધે તો ખોરાકનો લોકો ખોરાકનો કદર નથી કરતા અન્નની કદર નથી કરતા ઘણા લોકો આવી કુટેવોના લીધે એણે અન્નનો કદર કરવો જોઈએ.
એ તો છે, જ આપણને અન્ન એ અન્નનું કદર બો કરવી બહુ જરૂરી છે, આપણના જીવનમાં. આનો આપણે એક કે લાવી શકી જેમકે જરૂર મુજબ જ ખોરાક બનાવવો જેટલો આપણને જરૂરી છે, એટલો જ આપણને ખોરાક બનાવવો જોઈએ પછી જેલ્લો ખોરાક ગરીબોને આપી દેવું જોઈએ એ બહુ સરસ આઈડિયા છે, કે આપણને કેટલોક કોઈ પણ આપણનો ખોરાક બચે તો એ આપણને ગરીબ લોકોને દઈએ તો એ લોકો પણ ભૂખ્યા નહીં રહે અને આપણ ન ખોરાક પણ વેસ્ટ ન થાય.
સાચી વાત છે, જેમ કે આપણને કોઈ બર્થડે પાર્ટી હોય કોઈના લગ્ન પ્રસંગ હોય તો આપણે ત્યાં તો થોડો ઘણો થોડું ઘણું ખાવાનું તો વધી જ જાય તો આ આ બધું ખાવાનું આપણે ફેંકવાની બદલે કોઈ લોકોને આપ આપી દઈએ તો એ લોકોનું પેટ પણ ભરાશે અને એ લોકો ભૂખ્યા પણ નહીં સૂશે.
હા એ તો એકદમ સાચી વાત તો આપણને એ તો ધ્યાન રાખવું જોઈએ. કોઈ પાર્ટી હોય કે આવું કોઈ ફંક્શન હોય ને તો એમાં તો વધે ને વધે જ ખાવાનું તો આ બધું ખાવાનું આપણને કોઈ ગરીબમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવા જોઈએ. કે ભાઈ એ લોકોને ખાવાનું મળી જાય ને આપણ ખાવાનું વેસ્ટ પણ ના થાય પછી આપણને કોઈ વધેલો ખોરાક યોગ્ય રીતે સ્ટોર પણ કરીએ એવું જે સ્ટોર કરવા યોગ્ય હોય એ આપણને સ્ટોર કરી લેવું જોઈએ.
બિલકુલ અને ખોરાક તો જોને તે જમવાનો હોય ખોરાક હોય તે ભગવાનનો પ્રસાદ હોય છે તો આપણે ભગવાનના પ્રસાદનો તો કોઈ દિવસ બગાડ કરવો જ ના જોઈએ અને મને એવું લાગે છે કે શાળાઓમાં પણ આ વિષય પર છોકરાઓને જાગૃતિ લાવવી જોઈએ કે બાળકોને શરૂઆતથી જ એ શીખવવા જોઈએ કે તમારે અન્નનો બગાડ નહીં કરવો જોઈએ.
હા એ તો છે જ શાળાઓ માં હાવી દે ને તો બાળકોને કેટલો ખબર પડે કે ભાઈ આપણને ફૂડ વેસ્ટ નહી કારણ કે બાળકો બહ ફૂડ વેસ્ટ કરતા હોય છે તો એ લોકો સ્કૂલ થી જ એ લોકોને આ સમજ મળે ને તો એ લોકો પછી ફૂડનો બગાડ ન કરે.
સાચી વાત છે એટલે તો આપણે આપણા બા બાળકોને પણ નાનપણથી એટલું એ જ શીખવાડવાનું કે અન્નનો બગાડ કોઈ દિવસ નથી કરવાનો. તમને જેટલું જોઈએ એટલું જ ત થાળીમાં પીરશો. પછી એ તમારું ખવાઈ જાય. પછી. તમે બીજું લો.
હા એજ ને થાળીમાં જેટલું ખાઈ શકી. એટલું જ લેવું બહુ જરૂરી. આપણને જેટલા પેટની જગ્યા છે એટલું જ થાળીમાં લેવું પછી બગાડ કરી એ સારી વાત નથી બાળકોને આપણને આ તમે જેમ કીધું આપણને. પોતાને જ ખોરાકનું મહત્વ સમજાવવું પડશે બાપના બાળકોને.
બિલકુલ આપણે આપણી આજુબાજુ એવા તો કેટલા પરિવારો હશે કેટલા નાના નાના છોકરાઓ હશે કે તેમને એક એક ટાઈમ ખાવાનું પણ નસીબ નથી થતું તો આપણે એ લોકોને ખાવાની અન્નની સાચી. કદર ખબર હશે.
હા એ તો છે જ કે એ લોકોને કેટલી અન્નલી મદર હશે એ લોકો પ છે. કર કે ભાઈ અન્ન નની મળે ને. આપણને એટલું બગાડ કરી દે તો એ બહુ ખરાબ આદત છે.
બિલકુલ એટલે આપણે અન્નનો એક પણ દાણો નહીં બગાડવો જોઈએ એક પણ દાણો આપણે અન્નો વેસ્ટ કર્યા વગર ખાવો જોઈએ કેમકે આપણે એ અન્ને ખાવા માટે આપણે કેટલી કેટલું પરિશ્રમ કરીએ કેટલી મહેનત કરીએ છીએ ત્યારે જઈને આપણને ઓન ટાઈમનું ખાવાનું નસીબ થાય છે.
હ એ તો છે જ આપણને એટલી મહેનત કરી અને આપણને એક ટાઈમનું ખાવાનું નસીબ થાય ને આપણને એ એક છટકામાં આટલું બગાડ કરી દેએ એ બહુ ખરાબ આદત છે ને અન્નનો બગાડ તો આપણને ક્યારેય પણ ન કરવું જોઈએ તો આપણે તો એ જ આપણને પછી નો ફૂડ વેસ્ટ જેવી કેમ્પેનને પણ આપણને સપોર્ટ કરવું જોઈએ.
નહીં બિલકુલ તમારી સાચી વાત છે, આવી આવી બધી કેમ્પેન કરીને લોકોને જાગૃત કરવા જ પડશે કે તમે અન્નનો બગાડ નહીં કરો, એક-એક અન્નનો દાણો બહુ કિંમતી છે લોકો એના માટે કેટલું પરિશ્રમ કરે છે અમુક લોકોને તો એ પણ નસીબ નથી થતું તો આપણે નસીબવાળા છીએ કે આપણને ભગવાનને ત્રણ ટાઈમ પેટ ભરાય એટલું આપણને જમવાનું ખાઈ શકીએ છીએ.
હા એ. પેટ ખાવાનું મળે છે તો આપણને તો ભગવાનને શુક્રિયા અદા કરવો જોઈએ કે આપણને ટાઈમસર ખાવાનું મળે છે કારણ કે ખોરાક છે તો જ જીવન છે.
સાચી વાત છે, ખો અ ખોરાક વગર કોઈ પણ મનુષ્ય જીવિત રહી શકતો નથી તો પછી આપણે અન્નો બગાડ તો નહીં જ કરવું જોઈએ અન્ન એક એક દાણાની આપણે કદર કરવી જોઈએ ભગવાનનો પ્રસાદ માનીને એને ગ્રહણ કરવું જોઈએ સાચી વાતને.
એકદમ સાચી વાત ચાલો પછી આપણે તો આ કેમ્પેનને સપોર્ટ કરવાના છીએ.
બિલકુલ ચાલો તો મળીએ બાય.
બાય.